હેલો
હલો કેમ છો
જય શ્રી કૃષ્ણ મજામાં છું તમે કેમ છો
હા જય શ્રી કૃષ્ણ ના હું પણ મજામ છું આ થોડું માથું દુખાય છે અને શદી જુખામ થઈ ગયા છે
અચ્છા શું વાત કરો છો
આ મોસમ બદલાયો અને આ એસી ની હવા મને બહુ સૂટ થતી નથી તો આ જો માથું દુખાય છે બહ જ
હા સાચી વાત છે હો તો એસી મે મોસ મલ બી ચેન્જ હોય રહ્યો છે તો
બિલકુલ બીજું શું કરી રહ્યા છો.
કશું નહીં બસ હમને તો બેઠીથી
હા હા આજે આપડે બસ થઈ નહી હું પણ એ બેઠી હતી હમણાં આજે વ્રત બી છે આજે અગ્યારસ છે એટલે સાંજે ક્યાંક જવાના છે દર્શન કરવા
સાચી વાત છે આજ આપણે એક ખૂબી સુંદર અને
હા
પેટ એનિમલ્સ એટલે પાલતુ પ્રાણી વિચે વાત કરીએ
અરે બહુ સરસ વિષય છે. પાલતુ પ્રાણી આપણે આપણી ઘરની સુરક્ષા માટે ઘરે લાવીએ છીએ. અને કેટલી આપણને એનાથી લાગણી થઈ જાય છે. આપણે અનેક પ્રકારના પ્રાણીઓ છે એમને ઘરે પાળી શકીએીએ જેમ કે પેરેડ થઈ ગયો પછી કુતરું બિલાડી ખરગોશ બધા આ લોકો બહુ બધા લોકો જાત જાતના પ્રાણીઓને પાળે અ્ પોતાના મનોરંજન માટે સુરક્ષા માટે કોઈ પણ આમ ઘરમાં ચહેલ પહેલ રહે એના માટે
સાચી વાત કહ છો તમે પાલતુ પ્રાણી માણસના સા મિત્ર બની શકે છે જ્યારે આપ પાણી અકેલા હોઈએ દૂજે દુઃખી હોઈએ ને અથવા તનાવમાં હોઈએ ત્યારે એક નાનું પ્રાણી પણ બી આપને ખુશ કરી શકે છે
બિલકુલ સાચું કો છો તમે જે કોઈ એકલા રહેતા હોય એ લોકો માટે કોઈ પણ જાતનો અ પેટ એનિમલ આપણે ઘરે રાખીએ તો એમના માટે બહુ સગવડ બની રહે છે. હ મારા પર મારા પણ અહિયાં છે ને એક જીમ્મી કરીને એક ડોગ ઘરે રાખેલી છે. એ ફિમેલ ડોગ છે. અને એ પણ બહુ જ સચેત રહે છે, આપણને સાવધાન કરે છે. આપણે ઘેરી નિંદ્રામાં હોઈએ તો પણ જયારે
જ્યારે
એક પણ વખત ગેટ નો અવાજ આવે તો એ તરત એનું રિએક્શન કરે છે. અને આપણને સચેત કરે છે.
આ પ્રમાણે પેટ એનિમલ આપણા માટે અ બહુ સ સાવધાની માટે બહુ સારું છ સારો એક વિકલ્પ છે.
સાચી વાત કો છો તમે ઓર તમને નિસ્વાર્થ પ્રેમ અને વફાદારી મ માણસાને બી ખૂબ ગમે છે.
બિલકુલ સાચું કહો છો તમે એ નિસ્વાર્થ પ્રેમથી આપણા માટે આપણા પ્રત્યે સમર્પિત હોય છે અમારા ઘરમાં પણ પહેલા પલા જયારે લાવાનું હતું. ત્યારે એવું વિચારતા હતા કે કોઈ દિવસ રાખ્યું નથી એની મધ પછી આપડે ઘરે કેવી રી રીતે રાખીશું. પણ જયારે એ થોડા સમય આપણા ઘરે રહી એટલે ધીરે ધીરે એનાથી લગાવ થઈ ગયો. અને એ તો હવે તો એ એક ઘરના સદસ્યની પ્રમાણે થઈ ગઈ છે.
સાચી વાત કહો છો તમે સૌથી સામાન્ય પાલતું પ્રાણી કૂતરા હવે આવે છે ઓર કૂતરાને માણસો સૌધી વફાદાર મિત્ર કહેવામાં આવે છે. ને પોતાના માલિક ની રક્ષા કરે છે અને પ્રેમ પ્રેમથી પરિવારના સંભાલ સંભાલ બી જેવો બની જાય છે.
બિલકુલ સચ્ચ કહો છો તમે એ ઘરની રક્ષા કરે છે અને માલિક પ્રત્યે તો બહુ જ વફાદાર હોય છે અમારે પણ જીમ્મી છે એ અમારે પાછળ પાછળ ર ફરે છે. પછી કોઈ પણ આપણેે એને એટલી બધી લાગણીની એને એટલી બધી અ ખબર પડે છે. કે અમે કોઈ પણ આપણેે નિરાશ હોઈએ આપણે ગુસ્સમાં હોઈએ તો બધું એને બધી રીતે એને આ વાતની બહુ સારી રીતે ઓળખ પડે છે. એ બહુ પ્રેમાળ છે પછી બહુ જ લાગે મી શીલ છે અમે પણ એના સાથે હવે બહુ અ સમય પસ પસાર કર્યા પછી હવે બહુ સારી રીતે
સાચી વાત કહો સો તમેં
ફ્રેન્ડલી થઈ ગયા છે હલો હા આવે છે અવાજ તમારે ત્યાંથી બીજું કઈ અવાજ બી આવે છે.
હા સાચી વાત કહો છો તમે એ દેખો ને ફોન વાલા માનતાય નથી.
હ હ હ ફોન સાયલેન્ટ કરી દો એક પછી એક તમે
પછી આ આવે ઓર ટેબલ અને ઘુસી જાવ તો ડાઇનિંગ ટેબલ પરિવા અચ્છા યો વાલો તો ની
હ
હા
સાચી વાત કહો છો તમે બિલાડી પણ બી એક લોકપ્રિય
આપણને છે ને આપણા પેટ એનિમલ ની આપણને પણ એને બહુ જ આપણે દેખરેખ કરવી પડે છે એને સમયસર સ્નાન કરવાનું એને સમયસર વેક્ ંગ અપાવવા ડોક્ટર પાસે લઈ જવાનું એના એનામાં પણ જે પણ વિટામિન્સ ની કમી હોય એના માટે એને જે પણ કેપ્સુલ્સ કે જે પણ એની દવાઓ ચા હોય એ આપવાની પછી સમય સમય પર ડોક્ટર સાથે એનિમલ્સ ના જે ડોક્ટર હોય છે એમની મુલાકાત લેવી પછી એને વેક્સિંગ કરાવવું એ બધું આપણને પણ એને એની બહુ જ ખ્યાલ રાખવો પડે છે એ આપણા આપણા પ્રત્યે વફાદાર તો હોય છે પણ આપણને પણ એનું એની બરાબર કાળજી લેવી પડે છે એને સમયસર ભોજન આપવું પછી એ પ્રમાણે એને ફરવા બહાર લઈ જવું બધી જ રીતે આપણને પણ એની કાળજી આપવી જ પડે છે.
સાચી વાત તો સચ ઓર બિલાડી પર ભી ર પલ્તુ પ્રાણી બિલાડી ખુબ સારુ અને
હ
સ્વ સ્વભાવ્ માની ગહોય્ છે ઘણા લોકો બિલાડી સાથે બી સમય પ્રચાર કરવાનું ગમે છે તો ઘરમાં જોવોનું વાતાવરણ બનાવે છે.
કૃષ્ણ હમ
ખુશીનું વાતાવરણ બનાવે છે.
બિલકુલ સાચું કું છો તમમે હા અનેક પ્રકારના પ્રાણીઓને આપણે ઘરે રાખી શકીએ પેટની મમાં બીજા જેમકે તમે કીધ બિલાડી કૂતરું પછી ખરગોશ અ
એમને આપણે ઘરે રાખી શકીએ છીએ બિલાડીને રાખવાનો અનુભવ બી છે મને થોડો એક વખત લાવ્યા હતા અમારા ઘરે પણ હમ હા આમ તો એ પણ બહુ જ હોય એ પણ એમના માલિક સાથે બોજ વફાદાર હોય છે એમની પાછળ પાછળ ફરે છે. અ પછી બધી બાબત ન એને પણ લાગણીનો બધોનો એને પણ ખબર પડે તો અમારા પડોશમાં હતા ને એ ક્યાંક જવાના હતા તો બે દિવસ માટે તે અમારા ઘરે મૂકીને ગયા હતા. પણ એ પણ બહુ જ વફાદાર હોય છે જયારે એને એ માલિક સાથે એટલી લાગણી કરી રાખીએ છી કે અમારા ઘરે જયારે મૂકીને ગયા હતા તો એને બહ જ એનિખાવાનું પણ નહી ખાધું બે દિવસ રો કઈ પણ કારણ કે એને એના એને ખબર પડી ગઈ હતી કે મારા માલિક મને ક્યાંક મૂકીને જાય જાય છે એમ
હમ સાચી વાત ક છો તમે પાલુ પાલતુ પ્રાણી રાખવા વાતી ઓર રાખવાથી પણ સારી લાગણીઓ વચ્ચે છે ઓર જાણ પ્રાણઓ કોનિ સંભળ ઓર રાખતા સીખે છે ઓર રાજ્ય જવાર સમજે છે અને દયા અને પ્રેમ ની ભાવના વધે છે.
બિલકુલ. ચાલો તો પછી આપડે ફરીથી આ વિષય પર ચર્ચા કરીશું. અને તમે તમારો ખ્યાલ રાખજો.
ઠીક છે જય શ્રી કૃષ્ણ.